મિત્ર મજામાં સું.
ભણવાનું કેવું ચાલી રહ્યું છે?
ચાલી રહ્યું છે.
શું તમારી પાસે સમય છે?
હા મિત્ર સમય સે ને.
હા તો આપણે આજે એક વિષય પર ચર્ચા કરીશું, પર્યાવરણ અને તેનું પ્રદુષણ. તો મિત્ર આપણે જાણીએ છીએ કે પર્યાવરણ એ આપણા માનવ જીવનનો એક આધાર છે કારણ કે આપણે ખબર છે કે પર્યાવરણ છે. તો આપણે અહીંયા પર માનવો પશુઓ અને વૃક્ષો જીવજંતુઓ બધાનું જીવન સૃષ્ટિ એ પર્યાવરણ પર જ નિર્ભય નિર્ભર છે. તો આપણે પર્યાવરણનું સંતુલન કરવું ખૂબ જ આવશ્યક છે. જેથી આપણે એ ઘણા બધા જે પ્રદૂષણો છે જેમ કે, વાયુ પ્રદૂષણ, જળ પ્રદુષણ, બધું અટકાવવા જોઈએ. કારણ કે, પર્યાવરણ જળવાઈ રહે તો આપણે જે જીવન શ્રૃંખલા છે, આહાર શ્રૃંખલા છે એ બધું જળવાય રહે. અને વ્યવસ્થિત ચાલે પણ પર જ્યારે આ બધું જ્યારે સંતુલન બગડે ત્યારે માનવ જીવન પર ખૂબ જ ગંભીર અસર પડે છે. જેને આપણે રોકવા જોઈએ તો આપણે ખબર છે કે આજના આધુનિક યુગમાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, વાહનો જો આ બધા ઉદ્યોગો વધી રહ્યા છે વૃદ્ધિના કારણે પ્રદુષણ ઝડપથી વધી રહ્યું છે. આ પ્રદુષણ માત્ર કુદરત નહીં પરંતુ જે પણ માનવ જીવન છે, શ્રુષ્ટિ છે, જે પશુઓ છે, વૃક્ષો છે બધા પર ખુબ ગંભીર રીતે અસર કરે છે. જેના કારણે ઘણી બધી માનવ જીવનમાં પણ તકલીફો પડે છે. જેમ કે આપણને ખબર કે હવા જયારે હવા આપણને શ્વાસ લેવા માટે ખૂબ જ જરૂરી છે અને પાણી, પાણી એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણને જાણીએ છીએ કે કેવાય છે કે જળ હે તો જીવન હે. એટલે આપણે એ પાણીને સાચવવા જોઈએ અને જે જમીન છે જેના પર આપ આપડે રહીએ છે તો એ જમીન પર ખબર છે કે આપણો ભારત દેશ કૃષિ વિકાસ દેશ છે. તો ઘણા બધા ખેડૂતો તેના પર ખેતી કરે છે અને પોતાનું જીવન ચલાવે છે અને આપણા દેશને આર્થિક રીતે પણ ખૂબ મહત્વનો અને જે વૃક્ષો છે તે વૃક્ષો આપણને ખબર છે કે વૃક્ષો રાત્રના સમય દરમિયાન ઓક્સિડેશનની પ્રક્રિયા કરે છે અને આપણને ઓક્સિજન પૂરો પાડે છે અને ઓછું કરે છે અને સાથે સાથે જે વૃક્ષો છે એ આપણને વરસાદ લાવવા માટે પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જે વૃક્ષો છે એના કારણે જે ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિઓ છે એને આપણે રોકી શકીએ છે. જેને હીટ વેવ કહીએ છે કે એટલે કે અતિ ગરમી જે પડે છે એને પણ આપણે રોકી શકીએ છે. એટલે આપણે જે કુદરત જે પણ છે એને સાચવી રાખવા ખૂબ જ જરૂરી છે. તો કેટલીક સમયે પ્રદૂષણ પર્યાવરણના હાનિકારક પદાર્થોમાં ભેળવીને કુદરતને બગાડે છે તો એ એ જીવન સૃષ્ટિને એવી રીતે નુકસાન કરે છે. તો આપણે ખબર છે કે જે વાયુ પ્રદૂષણ છે એ આપણા જીવનને ખૂબ જ શુરુ અસર કરે છે. તો આપણે જોઈએ તો મુ મુખ્યત્વે આપણા જે માનવનું આરોગ્ય છે એ પહેલા તો બગાડે છે. તો જે અઅ એમાં ખાસ જોઈએ તો આપણને શ્વાસમાં તકલીફ થાય છે. જે વાયુ પ્રદુષણના કારણે થાય છે. જેમાં જે વાહનો છે, મોટા મોટા ઉદ્યોગો છે, એમાંથી નીકળત જે પણ ઝેરી વાયુ છે એને ના સાફ ન કરવામાં આવે અને એને એમ જ હવામાં છોડી દેવામાં આવે, જેના કારણે હવા મેલી અને દૂષિત થાય છે અને આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જેના કારણે અસ્થામાં જેવા રોગો આપણને થાય છે અને માનવ જીવન ટૂંકું થઈ જાય છે. પછી અમુક વાર ઘણા અમુક વાર એ એવું પણ થાય છે કે જે પણ વાયુ છે એમાં એસિડી કે બેઝિક પદાર્થ રહેલા હોય છે. જેના કારણે આપણી જે પણ ચામડી છે એ કાળી પડી જાય છે, એના પર ડાાગા પડી જાય છે અને એ આપણા ચામડીને બગાડે છે અને ઘણી વાર
અગર આપકો આપને સાથ સેક્સ કરને કે લિયે કિસી
જેવા રોગો થાય છે. પછી ઘણી વાર આપ આપણને હદય રોગ થાય, પછી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થાય, રોગ પ્રતિકારક શક્તિ પણ ઘટાડે છે આપણને ખબર છે કે જે પણ નાઈટ્રોજન યુક્ત જે પણ વાયુઓ છે એ આપણને રોગ પ્રતિકારક શક્તિને ઘટાડે છે અને જે પણ નાના બાળકો છે એમના પર એ ખુબ જ અસર કરે અસર કરે છે કારણ કે નાના બાળકોને શ્વાસ લેવાની ક્ષમતા પણ જે સામાન્ય માણસો હોય એ લોકો કરતાં ઓછી હોય તો એમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, પછી જે નાના બાળકો હોય છે એમનો માનસિક વિકાસ પર ઘણ બધું અસરો કરે છે, એમના મન બુદ્ધિ જેવી ઘણી બધી કમજોરી એમાં રહી જાય છે, પછી એમને એનાથી અભ્યાસ પર પણ ઘણો બધો અસર પડે છે કારણ કે જો આપડે સ્વાસ્થ્ય સારું ન હોય તો અભ્યાસ સારો ન હોય. પછી જે પણ આપણા જે વૃદ્ધ લોકો છે એમને પણ હૃદય રોગ છે, સાસ લેવામાં તકલીફ છે, જેમ કે એમને તરત થાક લાગી જાય છે એવી ઘણી બધી બીમારીઓ થાય છે. તમે આના વિશે શું કહેવા માંગો છો મિત્ર?
હા મિત્રો તમારી વાત સાચી જ છે, કે પ્રદુષણ વધારે નુકસાનકારક તો છે, જ એટલે કે પર્યાવરણ પ્રદુષણ એકબીજા સાથે સીધા જોડાયેલા જ હોય છે, પર્યાવરણ આસપાસના હવા પાણી જમીન વુક્ષો અને જીવસૃષ્ટિ તત્વો ભળે અને પ્રદુષણ થાય છે, પ્રદુષણના ઘણા બધા પ્રકારો છે, જેમ કે હવા પ્રદુષણ જેમાં વાહનો ફેક્ટરીઓ કંપનીઓ જેનાથી ધુમાડો પ્રદૂષણ હવામાં જ જેનાથી પ્રદુષણ ફેલાશે એટલે ગુજરાત જેવા મોટા રાજ્યો જેમ કે અમદાવાદ વડોદરા સુરત જેવા સિટીમાં મોટા પાયે હવા પ્રદુષણ તો જવા જ મળે છે, અને બીજું જવાજ જઈએ તો પાણી પ્રદુષણ ઉદ્યોગોનો કચરો પાણી પ્લાસ્ટિક નદી નાળામાં જવાથી મોટા પ્રમાણમાં નદીઓ પણ પ્રદુષિત થાય છે, જેમ કે સાબરમતી નદી અને તાપી નદી પર પણ કચરો નાખવામાં આવે છે, અને પ્રદુષિત બનાવી દેવામાં આવે છે, અને બીજે જોવા જઈએ તો જમીન પ્રદુષણ જમીન પ્રદુષણ એટલે રાષ્ટ્ર ખાતર નાખવાથી ઘણો બધા જમીનને ફળદ્રુપતા ઘટે છે, એટલે આપણે હંમેશા સાણીયુ. ખાતર પ્રાકૃતિક ખાતર નો વધારે ઉપયોગ કરવો જોઈએ અને બીજું જોવા જઈએ તો ધ્વનિ પ્રદુષણ જે ટ્રાફિકથી લાઉડ સ્પીકરથી જેનાથી ધ્વનિ પ્રદુષણ થાય જેનાથી આપણને સાભળવામાં પણ તકલીફ પડે છે, અને બીજું જોવા જઈએ તો પ્રદર્શનની માંડ અસર. પણ જોવા મળે છે, જેમ કે આરોગ્ય પર વધારે અસરો જોવા મળે છે, કેન્સર થાય હૃદયના રોગો થાય ઘણી બધી તકલીફો થાય અને આબોહવા પર આબોહવા પર પણ મોટા પાયે અસર જોવા મળે છે, તો આપણે હંમેશા ઘરનો પણ કચરો કોઈ પણ નગરપાલિકા જેવી ગાડી હોય લેવા આવે કચરો એમાં જ આપણે નાખવો જોઈએ, અને સમાજમાં આપણે વધારેમાં વધારે વધુમાં વધુ વૃક્ષો આવે તે અંગે પણ આપણે વિચારણા કરવો જોઈએ અને સરકાર શ્રી દ્વારા એક પેડ યોજનાઓ પણ ચાલુ કરવામાં આવેલી છે, તો આપણે પ્રદુષણ કેવી રીતે ઘટાડે એ માટે પણ સરકાર મોટા પાયે મોટા પાયે પ્રયત્ન તો કરી જ રહીશ અને આપણે પણ પાલન કરવું જોઈએ, અને આપણે હમેશા કોઈ પણ કચરો ઘરમાંનો કચરો આપણે હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ અને વિમલ ગુટકા પાન માવા ખાઈને આપણે ગમે ત્યાં થૂકવું ન જોઈએ જોઈએ અને આપણે હંમેશા કાળજી લેવી જોઈએ તો આ વાતને આગળ લઈ જતા તમે શું કહેવા માંગો
હા મિત્ર તમે કહ્યું એવું. કે સરકાર પણ ઘણી બધી યોજનાઓ છે, જેમ કે એમણે કહ્યું. કે જે પ્રમાણેનો કચરો હોય એ પ્રમાણેની કોથળી હોય જેમ કે આપણે જાણીએ છીએ, કે કાળી અથવા લાલ કોથળી તો જે પણ જે કચરો છે એને આપણે કાળીથા લાલ કોથળીમાં નાખવા જોઈએ અને બ્લુ કલરની કોથળી એટલે કે વાદળી કલરની કોથળી જે પણ આપણો જે બાયોમેડિકલ એટલે કે જે પણ મેડિકલ વસ્તુ હોસ્પિટલમાંથી જે પણ નીકળતો કચરો છે એ આપણે તેમાં નાખવો જોઈએ. અને લીલા કલરની કોથળી એટલે લીલા કલરની કોથળી તેમાં આપણે જે પણ લીલો કચરો છે શાકભાજીનો કચરો છે એવો કચરો આપણે તેમાં નાખવા જોઈએ જે લીલા કલરની કોથળી હોય એમાં નાખવા જોઈએ અને ઇ વેસ્ટ એટલે કે એલી જે પણ ઇલેક્ટ્રોનિક સાધનો છે, તેમાંથી જે નીકળતો કચરો છે, તો તેને આપણે લાલ કલરની કોથરીમાં નાખવા જોઈએ, એના માટે સરકાર શ્રી ઘણા બધા યોજનાઓ પણ ચાલે છે, અને એમને ફોર આર ફોર આર નો પણ આપણે યુઝ કરવો જોઈએ એટલે કે ઉપયોગ કરવો જોઈએ, ફોરઆર એટલે આપણે જાણીએ છીએ રિસાયકલ રીઝુઝ રીડયુઝ જે ઘણા બધા ફોર આરનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો આનાથી હવામાન અને જે પણ આપણો વૈશ્વિક અસરો પણ ઘણી બધી પડે છે. જેમાં આપણે જોઈએ તો જે પણ વરસાદ જે પણ આવાનો સમય છે, તો તે હવે ખોળવાઈ ગયો છે, આપણે જાણીએ છીએ કે દર વર્ષે જૂનના શરૂઆતમાં એટલે વરસાદ પડતો જ હોય છે, પરંતુ હાલના કેટલાક વર્ષોથી જે વરસાદ પડવા સમય છે, એ ખૂબ આગળ પાછળ થઈ ગયો છે, અને જે પણ આપણે એન્ટારક્ટિકા જેવા બરફવાળા પ્રદેશો છે, ત્યાં પણ બરફ પીગળવા લાગ્યો છે, એ બધું પ્રદૂષણના કારણે જ થાય છે, ઘણીવાર કુદરતી આફતો પણ આવી જાય છે, જેમ કે આપણે પૂર છે, તો આપણે વૃક્ષો કાપી નાખીએ તો પાણી અટકશે નહીં તો પાણી અટકશે નહી તો પૂર જેવું ઘણી બધી સમસ્યા ઊભી થાય છે. પછી વરસાદ નહીં આવે. વરસાદ નહીં આવે તો દુષ્કાળ જેવી સમસ્યાઓ ઉભી થાય છ,. અને ચક્રવાત અને વાવાઝો જેવી વિવિધ અસરો આપણને જોવા મળે છે, પછી આપણે સરકારશ્રી એ ઘણી બધી એના માટે યોજનાઓ લાગુ પાડેલી છે. જેમ કે નમામી ગંગે કારણ કે જે ગંગાનું પાણી છે એ ખૂબ દૂષિત થઈ ગયું છે, તો એને ચોખ્ખું કરવા માટે નમામી ગંગે જેવી યો યોજનાઓ લાગુ આવે છે, પછી આપણા ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ જે સ્વચ્છ ભારત અભિયાન ચાલુ કર્યું છે, તો એના અંતર્ગત આપણે બધા ભારતના લોકોએ આપણા આજુબાજુ આપણી સિટી આપણી ગલી ઘર બધું ચોખ્ખું રાખવું જોઈએ અને નેશનલ ક્લિનિંગ એન્ડ પ્રોગ્રામ એ એક ખૂબ જ મોટા પાયે વિકસિત કરેલો સરકારશ્રીનો પ્રોગ્રામ છે, જેના અંતર્ગત આપણે બધું સાફ રાખવા જોઈએ અને ગ્રીન ઈન્ડિયા મિશન એટલે તેમાં આપણે આપણાથી બને એટલા વૃક્ષો વધારે હોવા જોઈએ આટલું કહીને આ વિષયને આપણે અંત તરફ લઈ જઈએ.